તો
તમે શું કરી રહ્યા છો
કશું નથી મિત્ર
હા તમા તમને મેં એક વસ્તુ. તમારાથી હું જાણવા માંગુ છું. મેં જાણતો છું હું તને કેવા માંગીશ કેમ કે. સમયમાં આપણે આજે આપણે બેરોજગારી. થોડી કરી. કારણ કે આજના સમયમાં બેજરોજગારી. પુષ્કળ જોવા મળે છે, બેરોજગારી અને રોજગારી. છે, આપણે થોડી વાત કરીએ એમ તો હું તમને. તમે મને થોડું જણાવશો બેરોજગારી અને રોજગારી વિશે.
હા મિત્રો જણાવી શકું તો મિત્રો આપણેે વાત કરીએ. આપણે વાત કરીએ છીએ બેરોજગારી અને રોજગારી. આજના સમયમાં યુવાનો. કેટલા ઘણા એજ્યુકેટ હોવા છતાં. બેરોજગાર ઘરે બેઠા હોય છે. એમના જોડે કશું કામ નતું હોય ના કોઈને નોકરી આપી હોય. આ આપણી સરકાર છે, એ. એટલા બધા. ગ્રેજ્યુટેડ હોય મતલબ એજ્યુકેશન વાળા. કેટલાક બેરોજગાર યુવાનો બેઠા છે, ઘરે. એમને ના કોઈ નોકરીની સહાય આપે. ના કશું નથી એ વાત આપણેે વાત કરવા. જેવી છે, કે જે એજ્યુકેટેડ છે, એમના. નોકરી આપો રોજગાર બનાવો. એના પરથી આપણને જોવા મળે છે, કે બેરોજગાર. ઘણા હોય છે. એમ આપણે વિચારીએ કે રોજગારી જે લોકો અમુક જગ્યાએ આપણે જોઈએ અમુક અમુક જગ્યાએ જોઈ અમુક એવા યુવાનો ઘરે બેઠા હોય એમના કોઈ જગ્યાએ ના કામ કરવાનું હોય ના કઈ ના બેરોજગાર બેઠા હોય અમુક યુવાનો તો એવા હોય કે એ લોકોની હાલાત જોવા જેવી ના હોય તો મિત્રો આપણે વાત કરીએ રોજગારીની રોજગારીના એવા છે અમુક જ એવી મતલબ યુવાનોને રોજગારી આપેલી છે કે જે મહિલાઓને રોજગારી આપેલી છે એમને વાત કરીએ તો વધારે ના ખાલી થોડું આપેલું છે એમ રોજગારી કે ઘર પોષણ ચાલે એમ બેરોજગાર કે આપણેે આપણા જે વિસ્તારમાં જોવા જેવું છે તે વધારે બેરોજગારી જોવા મળે છે. કોઈ ભી યુવાનોને પૂછો મહિલાઓને પૂછો એટલા ઘણા એજ્યુટેડ છે. પણ એ લોકોને ના કો કે જોબ ન મળતી ના કઈ ના તો મિત્રો તમે શું કહેવા માગો આ મતલબ યુવાનો માટે
તમે કીધી એ વાત એકદમ તદન હાચી છે કારણ કે તમે કીધું તેમ નથી આજના સમયમાં ઘણા એવા એવા વ્યક્તિઓ હોય છે એકદમ એજુકે ટ્રેડ હોય છે મતલબ કે એ લોકોની લાયકાત કામ કરવાની હોય છતાં બી એ લોકો કામ કરતા એ લોકોને કામ નથી મળતા. એવા લોકો ઘણા બેરોજગાર જોવા મળે. કારણ કે એ લોકોની જે લાયકાત પ્રમાણેનો એ લોકોને કામ મ મળતું કે એ એ લાયકાત કરતા એને ઓછું લાયકાત વાળું કાર્ય કા કા કામ સ્વીકારવું પડે છે તેના કારણે આપણા દેશમાં જોઈએ તો આપણા વિસ્તારમાં જોઈએ તો ઘણા વ ઘેરે ઘેરે જે લોકો લાયકાત લાયકાત લાયકાત તથા લાયકાત લીધેલી હોય તો પણ એ લોકો ઘરે બેઠવા પડે છે. જેના કારણે એ લોકો બેરોજગાર ગણાય છે. તમે કીધું તેમજ કે થોડાક એવા વ્યક્તિ હોય છે જે અને રોજગારી પણ મળતી હોય છે. રોજગારીઓ જે વ્યક્તિઓ એવા છે તે તે લોકોની મળેલી તો હો છે પણ એ લોકોની લાયકાત વધુ હોય છે તો પણ એ લોકો ઓછા લાયકાતમાં એ લોકો કઇક કાર્ય સ્વીકારવુ પડે છે. એ લોકો એના સિવાય કઈ કરી જ ના શકતા હોય તો એ લોકો ને એ લોકો લાયકાત હોય છતાં પણ એ લોકોને લાયકાત વધુ હોય તો પણ એ લોકો ઓછા લાયકાત વા એ લોકોએ આઈપીપેસ સ્વીકાર્યું હોય. કારણ કે તમે કીધું તેમજ આજના સમયમાં ઘણા એવા જે લોકો ઘરે બેઠા હોય છે એ લોકો પસંદ લાયકાત ઘણી હોય છે કામ કરવાની એ લોકોની ઈચ્છા પણ હોય છે. છતાં એ લોકોને કામ મળતું નથી કારણ કે સરકાર સરકાર તરફથી એ લોકોને નોકરીની તકસ મળતી ન હોય એ લોકોનું તો એ લોકો બેરોજગાર ગણાય છે. તો આજના સમયમાં તમે કીધું તેમજ રોજગાર વ્યક્તિઓ કરતા બેરોજગાર વ્યક્તિઓ ઘણા જોવા મળે છે. તે આજના સમય આજના સમયમાં જોવા મળે છે ઘણા એવા ઘણા ઘણા વ્યક્તિઓ છે કે જે લોકો લાયકાત હોય છતાં પણ એ લોકો મજૂરી કરવા જતા હોય છે. કેમ કે એ લોકો કઈ કરી જ ના શકતા હોય. કેમ કે એ લોકો ભણી ઘણી ને આગળ પણ એ લોકોને કઈ કાર્ય મળતું નહી કામ મળતું નહી હોય. એ લોકોને નોકરી મળતી ન હોય. તો એ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી પણ કરવી પડતી હોય છે એમાં ઘણા ઘણા ઘણા કિસ્સાઓ મે જોયા છે. કે એ લોકો ભણેલા એ લોકોની લાયકાત તો હોય છે. તો પણ અમારે વિસ્તારમાં અમે તો ઘણા એવા જોયા છે. કે જે લોકો એ લોકોની લાયકાત ભલે હોય હોવા છતાં છતાં પણ એ લોકો બેરોજગાર જ જોવા મળે છે. તો તમે મિત્રો થોડુંક જણાવશો કે તમે આવા કેટલાક કિસ્સા જોયા છે કે જે લોકો બેરોજગાર બેરોજગાર તમે જોયા છો હવે મિત્રો થોડું તમે જણાવો.
હા! તો મિત્રો, આપણેે તો પહેલા સરકારને એ માંગ કરીએ કે સરકાર તરફથી જે એજ્યુકેટ હોય એમને પેલા નોકરી આપો. એન લોકોને બેરોજગ માંથી બેરોજગારમાંથી રોજગાર બનાઓ. અને જે. જેણી જેવી લાયકાત હોય એ પ્રમાણે પોત પોતાને નોકરી આપે. એવી આપણી તો માંગ હોય, તો આપડે મિત્રો! એવી વાત કરીએ કે જે ઘરે બેઠા હોય યુવાનો મહિલાઓ. એ લોકોના માટે. નોકરી આપે પોતપોતાનું ગુજરાન ચલાવવા માટે. ઓત થોડું તો કરી શકાય ને મિત્રો! તો આપણેે એવી વાત કરીએ કે સરકાર તરફથી જો આપણને મળતી હોય નોકરી કે કોઈ બી જગ્યાએ પોસ્ટ પર આપડે નોકરી મળે તો સારું કહેવાય મિત્રો, તો મિત્રો! આપડે સ એમ કેવા જેવું! તો આવે જ કે બેરોજગાર બેઠા છે એ લોકને. રોજગારી આપે. જે રોજગારી કરે એ તો કરે જ. આપડે અમુક- અમુક જગ્યાએ આપડે બી જોયું છે કે. એવા બેરોજગાર બેઠા છે કે એ લોકોને કશું કામ જ નથી મળતું. એ જે વસ્તુ કરવા જેવી છે એ તો કરતા જ નથી આપણી સરકાર. તો આપડે સરકારને એવું કહીએ કે જે એજ્યુકેટેડ છે, એમને નોકરી આપે. એ લોકને સહાય આપે. તો બેરોજગારમાંથી રોજગાર થાય ને મિત્રો? હવે મિત્રો તમે જણાવો કે બેરોજગારમાંથી રોજગાર થવા માટે આપણેે શું કરવું જોઈએ?
તમે કીધું તે વાત એકદમ સાચી છે કે સરકાર સરકારે આ રોજગારી અને બેરોજગારી વિશે થોડુંક સરકારે પણ ધ્યાન આપવું જેવું છે. કારણ કે આજના સમયમાં ઘણા ખરા શિક્ષિત વ્યક્તિઓ છે. જે લોકો ઘણી લાયકાત લઈને બેઠા છે, શિક્ષિત વર્ગ હોય છે. સરકાર તરફથી રોજ નોકરી કે કઈ એવો ધંધો નોકરી મળતી નથી. જેના કારણે એ લોકોએ જે શી શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા અને એ લોકોએ આટલી મહેનત કરે. એ પણ નકામી જાય છે. અને એ વ્યક્તિઓને બેરોજગાર રહેવું પડે. તો સરકારે એવી ઘણી યોજના લાવવી. જે વ્યક્તિ જે લોકો જે વ્યક્તિ જોય જે લાયકાત પ્રમાણે એ લોકોને કાર્ય મળી રહે, અને બેરોજગારીમાંથી વ્યક્તિઓ પ્રમાણ ઘટે અને રોજગારી તરફ વ્યક્તિઓ જાય તેથી એ વ્યક્તિઓ પોતાનું, પોતાનું ગુજરાન ચલાવી શકે. અને જે જેમ આપણે જોઈએ તેમ તેમ શહેરમાં જે લોકો વસતા હોય છે. એ લોકો તો કઈ બી કરીને ધંધો કરી ધંધો પાણી કરીને એ લોકો તો પોતાનું ગુજરાન કરી શકે છે પરંતુ એ લોક ગામડામાં પન ત્યાં વ્યક્તિઓ હોય છે જે લોકોને કઈ એ લોકો કહી શકતા ન હોય. સરકાર સરકારને મારા તરફ એક જ નિવેદન છે કે રોજ જે બેરોજ ગારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે તે પ્રભુત્વ લાવે અને જેનાથી બેરાજગારીનું પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ ઘટાડે અને રોજગારીનું પ્રમાણ આગળ લાવે. કોઈ અને એની ઘણી એવી સમસ્યાઓ છે. બેરોજગારીની ઘણી એવી સમસ્યાઓ છે. કે સરકારે એનું નિવારણ કરવા જેવું છે. કારણ કે રોજગારી ત વ્યક તીઓ ને મળે છે. પણ એ એટલા પ્રમાણમાં વ્યક્તિઓને રોજગારી મળતી નથી. મળેલી હોય છે પણ તેઓ ઓછા પ્રમાણમાં મળે મળેલી હોય છે. અને આજના સમયમાં આપણે તો ઈત બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તો તમારા તમારા સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. એ બદલ તમારો આભાર.